હેલો.
તો
કેમ છો બેેન.
હું મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું.
આજે આપણે નૃત્ય સંગીત અને મનોરંજન વિશે વાત કરીશું.
વાહ આ તો ખૂબ રસપ્રદ વિષય છે નૃત્ય અને સંગીત તો જીવનમાં આનંદ ભરી દે છે.
એકદમ સાચું કહો છો તમે. આપણે જોઈએ તો સંગીત એ મનની ભાષા છે. જે ભાવના શબ્દોથી વ્યક્ત નથી થઈ શકતી તે સંગીત દ્વારા વ્યક્ત થઈ જાય છે.
હા સંગીત સાંભળવાથી મન શાંત થાય છે. તનાવ ઓછો થાય છે. અને પ્રણ પ્રસન્ન બની જાય છે.
બિલકુલ સાચું કો છો તમે. આજકાલના વ્યસ્ત જીવનમાં સંગીત એક પ્રકારની દવા સમાન બની ગયું છે.
સવારે ભજન અથવા મધુર સંગીત સાંભળ કવાથી આખો દિવસ સકારાત્મક રહે છે.
બિલકુલ નૃત્ય પણ એટલું જ મહત્વનું છે. જેટલું આપણે આપણા માટે સંગીત છે. નૃત્ય ફક્ત કળા નથી. પરંતુ એક પ્રકારની કસરત પણ છે. જયારે આપણે નૃત્ય કરીએ છીએ. તો આપણું મન પ્રસન્ન થાય છે અને આપણું શરીરની પણ કસરત થાય છે. એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લ લાભદાયક છે.
બિલકુલ નૃત્ય કરવાથી શરીર સ્વસ્થ રહે છે. આત્મવિશ્વાસ વધે છે અને મનમાં ઉત્સાહ આવે છે.
બિલકુલ ગુજરાતમાં જોઈએ તો ગરબા અને દાંડિયા આ નૃત્ય ખૂબ જ પ્રસિદ્ધ છે.
હા નવરાત્રીમાં તો આખું ગુજરાત ગરબાની ધૂન પર ઝૂમી ઉઠે છે.
બિલકુલ ગરબા ફક્ત નૃત્ય નથી. પણ આપણી સંસ્કૃતિ અને પરંપરિક પ્રતિક છે. આપણી ધરોહરને આગળ વધાવાની સાંસ્કૃતિક એક છાપ છે.
સાચી વાત નાના બાલ. થી લઈને વૃદ્ધો સુ્ધી બધવા. ગરબા રમવાનો આનંદ માને છે.
બિલકુલ અ તમને કયું સંગીત વધારે પસંદ છે.
મને સુગમ સંગીત અને ભજન ખૂબ પસંદ છે તમને.
મને લોકગીતો અને ફિલ્મી ગીતો. આ બંને ખુબ જસ પસંદ છે.
લોકગીત માં આપણી સંસ્કૃતિ અને. લોક જ જીવનની ઝલક જોવા માટે છે.
બિલકુલ સચ પહછો તુમે. આપણે લગ્ન ગીત હોઈએ હાલરડા હોય. એ લોકગાયન આજે પણ લોકપ્રિય જ છે.
સંગીતના ઘણા પ્રકાર હોય છે. શાસ્ત્રીય સંગીત લોકસંગીત સુગમ સંગીત. ભજન અને આધુનિક સંગીત.
એકમ સચ કહ છો તમે શાસ્ત્રીય સંગીત. સાંભળવા માટે ધીરજ અને સમજ બંનેની જરૂરિયાત હોય છે.
પણ જેને શાસ્ત્રીય સંગીત સમજાય જાય તેને અજબ આનંદ. મલે છે.
બિલકુલ શાસ્ત્રીય સંગીત. આપણા મનોરંજન માટે પણ બહુ જ વિશેષ છે. મનોરંજન વિશે તમારું શું માનવું છે.
મનોરંજન જીવનનો મહત્વનો ભાગ છે. સતત કામ કરતાં રહીવાથી મન થાકી જાય છે.
એટલે થોડું મનોરંજન માટે પણ. આપણને સમય જરૂરથી કાઢવું જોઈએ. જો આપણે જીવનમાં મનોરંજન હોય તો આપણને કંટાળો નથી આવતો. એટલે મનોરંજન જીવનનો મહત્વનો ભાગ છે મનોરંજન માટે. માટે બધા પોતપોતાના અલગ અલગ શોખ રાખે છે.
કોઈ પુસ્તક વાંચે કોઈ સંગીત સાંભલે. કોઈ ફિલ્મ જોય અને કોઈ રમતો રમે. આ બંધુ મનોરંજજના પાક છે.
એકદમ સાચું કહો છો તમે. પરિવાર સાથે સમય પસાર કરવો પણ એક સુંદર મનોરંજન છે.
બિલકુલ હા પરિવાર સાથે હસ. વાતો કરવી અને રમતો રમવી એ પણ આનંદ આપે છે.
પહેલા લોકો જીવંત કાર્યક્રમો જોતા હતા હવે મોબાઈલ અને ઇન્ટરનેટ પર વધારે સમય પસાર કરે છે ટેકનોલોજી થી મનોરંજન ના સાધનો વધ્યા છે. પણ તેને યોગ્ય. કરવું પણ જોઈએ.
બિલકુલ સાચું વધારે મોબાઈલ જેવાથી. સમ્ય નું બગાડ થાય છે.
બિલકુલ. વધારે મોબાઈલ જોવાથી આપણા આરોગ્ય પર એની બહુ આડઅસર પડે છે.
બાળકોને પણ આઉટડોર ગેમ્સ. સંગીત અને સાંસ્કૃતિક ગતિવિધિઓમાં. ભાગ લેવા પ્રોત્સાહિત કરવું જોઈ.
બિલકુલ આનાથી ટીમના સર્વાંગીણ વિકાસમાં મદદ મળે છે.
સંગીત શીખવાની બાળકોમાં એકાગ્રતા અને અનુશાસન આવે છે.
બિલકુલ અને નૃત્ય શીખવાથી આત્મવિશ્વાસ વધે છે. અને મંચ ઉપર બોલવાથી હિંમત આવે આવે છે.
અક લોકોીબ પસંદ કર છે.
હા ગાયક. વાદક સંગીતકાર અને નૃત્યકાર તરીકે સફળ કરિયર બનાવી શકાય છે. આજે તો આપણને આ સંગીત અને નૃત્ય એટલું મોટું પ્લેટફોર્મ આપી રહ્યો છે. કે જેનાથી એટલા બધા લોકો પોતાનો રોજગાર પણ અપનાવી રહ્યા છે.
આજે રિયાલિટી. મળ્ય છે
હા
સાચી વાત નાના શહેરો અને ગામટોબાથી પણ પ્રતિભાશાલી કલાકારો આગલ આવી. રહા છે.
બિલકુલ આપડે જોઈએ તો. મનોરંજન જો સ્વસ્થ અને સકારાત્મક હોય તો જીવન. ને વધારે સુંદર બનાવે છે.
હા મનોરંજન એવમ હોવું જોઈએ. જે જ્ઞાન સંસ્કાર અને આનંદ આપે.
બુ આપણેે હ તો એલી જ વાત કહીશ કે નિત્ય સંગીત અને મનોરંજન. જીવનમાં રંગ ભરવા માટે કંટાળો દૂર કરવા માટે. અને આપણા અ મૂડને થોડું સ્વિચ ઓફ અને ઓન. સ્વિચ ઓન કરવા માટે બહુ જરૂરી છે.
હું એ કહીશ કે નૃત્ય સંગીત અને મનો મનોરંજન જીવન ના રંગ છે.
બિલકુલ આપણે જોઈએ તો. એક વાત તો માનવી પડશે કે સંગીત વિના કોઈ પણ ઉત્સવ અધૂરો લાગે છે.
ખુબ સરસ વાત કરી આજે.
આપણે લગ્ન હોય જન્મ દિવસ હોય ધાર્મિક કાર્યક્રમ હોય કે રાષ્ટ્રીય અ પર્વ હોય સંગીત વાતાવરણને જીવંત બનાવી દે છે.
બહેન એક વાત તો બહેન એક વાત તો માનવી પડે છે કે સંગીત બિના કોઈ પણ ઉત્સવ અધૂરો લાગે છે.
બિલકુલ સાચું કો છો તમે પહેલાના સમયના લોકો પરિવાર સાથે બેસીને લોકગીતો ગાવતા હતા. કોઈ પણ કાર્યક્રમ હોય જેમાં લગ્ન કોઈ ધાર્મિક પ્રસંગ કે કોઈ પણ હોય તો તેમાં લો ગીતોનું બહુ જ મહત્વ હતું.
પહેલાં સમયા લોકો પરિવાર સાથે બેઠીને લોકગીત ગાતા હતા.
બિલકુલ અને દાદી અને નાની પાસેથી આપણે અ બાળકો ઘણા સુંદર ગીતો પણ શીખતા હતા.
આજે પણ જો આપણા આપણી લોક સંંસ્કૃતિ જાાલવી રાખી હોય તો લોકગીત અને લોકનૃત્યે પ્રોત્સાહન આપણું જરૂરી છે.
બિલકુલ, ગુજરાતના ગરબા પછી રાસ અ પછી અ ટીપ્પણી અને ગુરુ જેવા લોકનૃત્યો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
નવરાત્રીના દિવસોમાં તો વિદેશમાં રહતા ગુજરાતી લોકો પણ
બિલકુલ, આપડે જોઈએ તો ધ અ અ આપણને આપણી સંસ્ જે આગળ વધી રહી છે, વિશ્વ સુધી ફેલાઈ રહી છે. તે જોઈને આપણને બહુ જ ગર્વ થાય છે.
સંગીતમાં વાદમ ત્રૃણું પણ ઘણું મહત્ત્વ છે.
સાચું કહો છો, તમે સંગીત આત્માને શાંતિ આપે છે, મૃત શરીરને ઉર્જા આપે છે. ને મનોરંજન જીવનમાં ખુશીઓ ભરે છે. આ વાત આ અ આ વિષય પર વાત કરીને મનમાં બઉ જ પ્રસન્નતા થઈ. ફરી કોક વિષય પર જરૂરથી વાત કરશું, આવજો
આવજો, જય શ્રી ક્રિષ્ણ
જય શ્રી કૃષ્ણ